હલો હા કેમ છો?
બસ હું મ હા હું પણ એકદમ મજામાં છું બાકી બતાડો શું ચાલે તમારે?
ના ત બસ હવે થોડુંક કઈ નઈ બસ પલાટા
અ હું પણ આ બેઠી બેઠી આવતો છે આવતો છે આવતો છે હ હું પણ આ બેઠી બે મસ્ત મ્યુઝિક સાંભળતી હતી મને મ્યુઝિક સાંભળવાનું ખુબ જ ગમે છે.
સેમ ટુ યુ મને બી બઉ ગમે આમ સવારે બધું આમ. સાંભળવાનું મ્યુઝિક મેમ ક્યારે આમ બેસ લઇ તો આમ બો આમ સુકૂન ફીલ થાય આમ સંભળાય તો.
હમ હા સાચું કે તો મે મતલબ, જ્યારે પણ સમય મળે ત્યારે, હું તો ગીતો સાંભળું જ છું, અને કોઈ વાર તો હું તો કામ કરતી-કરતી પણ ટીવીમાં જૂના ગીતો લગાડી દેઉં અને મસ્ત સાંભળીને. કામ કરું છું, ગીતો સાંભળતા સાંભળતા કામ કરું ને, તો કામ પણ ફટાફટ થઈ જાય છે. મને એવું લાગે કે, હા. મતલબ, આ જે મ્યુઝિક હોય ને, ઈ આપણના મનને બહુ, મતલબ, ઘણી અસર કરે, આપણા મન ઉપર.
હા, એમ કેવું ને આવે, તો મ્યુઝિકી એટલા સારા. તારા આમ લાગે કે, આપણું મૂડ હોય ને, એવી રીતે આપણે વગાડી શકીએને, આપણા મૂડ પ્રમાણે. એમ લાગે કે કોઈ છે, કોઈ આમ પાસે છે કે ન છે. આમ સંગીત સાંભળએ તો, આમ મન બી એકદમ કેઈને. થોડુંક સ્ટ્રેસ બી ઓછું થઈ જાય ને, મૂડ બી આપણો એકદમ સારો બની જાય ને, એમ લાગે ઉધ બી સારી આવે.
એકદમ સાચી વાત કીધી તમે. આ તો જયારે હું પણ કામ થી થાકી જાઉં ને, ત્યારે થોડુંક મસ્ત એકદમ સોફ્ટ મ્યુઝિક સાંભળું છું, તો મનને એકદમ શાંતિ મળે છે. અને તમને ખબર છે, જેવા આપણે સોંગ સાંભળીએ ને, એવું આપણું મૂળ પણ થઈ જાય છે. તમે નોટ કરજો, તમે કોઈ વાર સેડ સોંગ સાંભળશો, તો તમે પણ સેડ બની જાઓ છો. કોઈ એકદમ વાઈબ વાળા મ્યુઝિક વાળા તમે સોંગ સાંભળશો, તો તમને પણ એની જોડે-જોડે નાચવાનું મન થશે, એટલે સોંગ. પણ છે ને, આપણા મૂડ ને તુરંત બદલી દે છે.
હ, સાચું.
હા, એટલે મેં તો ખરેખર અનુભવ્યું છે. કે, સારા ગીતો સાંભળવાથી છે ને, એમ આપણને તણાવ પણ ઓછો થાય છે અને મન પણ એકદમ પ્રસન્ન રહે છે.
અ, કેવું ને, આમ આમ આમ લાગે છે ને આપણ જે અસર આપ નામ. ઉદાસ થયા હોય ને, એમ લાગે કે એ બી આમ કંઈક સારું. ગીત વગાડે, તો આપણો મૂડ ભી અલગ જ કંઈ બની જાય, એનાથી આમ લાગે.
એકદમ તમે સાચું કીધું. અને ખબર છે તમને, ઘણા લોકો તો અ એક્સરસાઇઝ કરતી વખતે પણ અ આવી રીતના. સોંગ લગાડે છે, તો એ એ વખતે પણ એમને સંગીતનો ઉપયોગ કરે છે. એનાથી પણ એમનું, કેવું મ્યુઝિકમાં એમનું. અ, ધ્યાન જાય છે, અને એક્સરસાાઈઝ સરસ બો થાય છે, એમનાથી.
સાચી વાતને, આમ લાગે કે આપણે ક્યારે કંઈ અભ્યાસ ભી કરતા હોય, તો ભી હમ, કે આપણો આમ કે ને, સંગીત વગાડીએ તો બી, આપણું આમ લાગે કે આમ અલગ જ, કે આપણો મૂડ બી બની જાય.
હા, અને તમને ખબર છે? અ નાના બાળકો માટે પણ છે ને, સંગીત ખૂબ ઉપયોગી છે. અ સંગીત દ્વારા છે ને, એ લોકો નવી-નવી વસ્તુઓ અ એક્ટિવિટી એ છે ને, સરળતાથી એ લોકો શીખી લે છે.
હા, તો હવે તો સ્કૂલમાં બી આમ કમ્પલસરી થઈ ગયું છે, એક પીરિડ હોય મ્યુઝિકમાં.
હમ હમ, એ એના કારણે જ હોય છે. અને અ તમને એક શું કે, ઘણા જે દર્દીઓ દર્દીઓ હોય ને, પેશન્ટ એમના માટે પણ છે ને મ્યુઝિક એક થેરેપીનો ઉપયોગ ઉપયોગી છે. તેનાથી પણ છે ને, આમ, એ લોકોનું જે માનસિક શાંતિ મળે છે, એ લોકોને.
હા, સાચી વાત કીધી. તો હમ, સાચી વાત. કેવું ને, અમારે ભી આમ સવારે ચાલુ થાય, તો મને બી આમ બહુ સંગીત ગમે, આમ વગાડવાનું આમ સવારે. અમારે ઓડા ભજન, બધા સાંભળવાનું.
હમ, પણ છે ને, મોટા લાઉડ વાળા જેમ. જે હોય છે ને, એ થોડા આમ સારા નથી લાગતા મને. કારણ કે એનાથી છે ને. અ એ સાંભળવા તે છે ને, આપણને નુકસાન પણ થાય છે, અ કાનમાં એકદમ ખરાબ આપણા. કાન પર ખરાબ અસર પડે એની અને આપણું છે ને ધ્યાન પણ ભટકી જાય છે
હમ સાચી વાતતીી હતી મ અલગ અલગ મ્યુઝિક ના બી ક્લાસીસ થઈ ગયા
હમ એટલે છે ને હમ હમ
રિલેક્સ કરવા માટે બી અલગ મ્યુઝિક વકડવાય છે
હા સાચી પી છે એટલે મ્યુઝિક તો બધા છે ને એકદમ હાલ અવાજ આવે છેછ
હના ના આવતો જ
હા એટલે તને મ્યુઝિક તો એકદમ શાંત અને સોફ્ટ હોય ને એ જ સારા લાગે
હમ વિતોષા
એજો
બસ કઈ નઈ હવે
અ
મારે ઘરે ભી વડી લોકો ને ભી આમ હલો
હા હા હા બોલો ને
અમારા ઘરે ભી આમ વડી લોકો ને આમ ભજન બધું સાંભળવાનું બહ ગમે કે ક્યારે કઈ કો ભજન ના કોઈ હોય હમ તો ગમે એ લોકોને પ આવ તો જવા મકવાનું
હમ મને પણ આવું ભજન હોય છે અ હલો ગઝલ હોય છે સુફી મ્યુઝિક હોય છે તો એ બધું અ સાંભળવાનું મને પણ ખૂબ જ ગમે છે અને મને તો જૂના ગીતો સાંભળવાનું ખૂબ જ ગમે છે એટલે હું તો એ જ સાંભળું છું સફી ગીતો હોય છે દેશભક્તિ વાળા ગીતો હોય છે અને જૂની જૂની ફિલ્મોના ગીતો અલગ અલગ પ્રકારના સંગીતો મને સાંભળવાનું ખૂબ જ ગમે છે
હવે તો સંગીત બી કેટલા ગાયકાર ભી કેટલા સરસ ગયા છે બધા
તમે અને જો સંગીત છે ને ફક્ત આપણું એન્ટરટેનમેન્ટ માટે નથી એ છે ને આપણા જીવન એક મહત્વનો મતલબ ભાગ પણ બની ગયો છે કે આપડણે બધા પ્રસંગે જોને મ્યુઝિક વગાડતા હોઈએ છીએ છે કેને ખુશી હોય કે શાંતિ હોય આપણે એ જેવું આપણું ઘર ન માહોલ એ પ્રમાણે આપણે ગીતો વગાડતા હોય છે અને સાંભળતા હોય છે એટલે જ કેહેવાય છે ને કે જ્યાં શબ્દો પૂરા થાય છે ત્યાં સંગીત બોલવાનું શરુ કરી દે છે તમે જોયું હશે કે તમે કોઈ વાત બોલીને નહી કહી શકતા હો તો તમે સોંગ લગાડીને એને બતાવી શકો છો કે તમે શું કેહેવા માંગો છો
હા એ તો તમે સાચી વાત કીધી હત
હ એટલે મ્યુઝિક દ્વારા આપણે આપણી વાતો પણ મૂકી શકીએ ક છે કોઈ નની અગાડી
હમને આપણને ગમે આવું બધું સંંભળવાનું મન તો આમ કોઈ કોઈ આમ લાઈને ગમે તમે તમારો ભ મોલ ની રિંગટોન ભી મકી દેવ કામ
સાચું હું પણ એવું કરું છું હા હું પણ એવું કરું છું અને અ સંગીત છે ને એ માણસના જીવનને છે ને એકદમ વધારે અ સુંદર અને એ શું કે છે આનંદમય બનાવી દે છે
હમ છે જેમ ચાલે તેમ આપણું મન બ હિસાબે
હા સાચું કીધું છે જે હમ હમ જેમ મૂળ હોય છે તેમ હમ હમ બોલો
તો છોકરાઓને ભી એટલું ગમે આવવાાગ ચોદાડ આવા એલ્કોને ભી હો હોવા મે
હા હવે તો આજકાલના છોકરાઓ પણ તમે જોશો એના મરજી ના હવે આવા ટ્રેપ સોંગ ને આવા લેટેસ્ટ લેટેસ્ટ સોંગો એ લોકો સાંભળે છે તો આપણને નામ પણ નહી ખબર હોય એવા એવા લોકો સોંગ સાંભળે છે
તો એલની તો અર્ધા શબ્દ બી આપણને નઈ ખબર હો જેમલ ગીત ભ આપણને ક અલગ જ લાગે આમ એક વાર હશુંભી આવે આમ એ ગીત પર કેટલા ગીત બની જાય હવે તો એમ લાગેમ હમ
હમ
એક ગીત પર કેટલાક ગીત જાત જાતના ગીત બનાવ હતા
હા એ તો છે જ હવે તો કેટલા સારા સારા સંગીતકારો પણ હવે આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે
હમ હવે તો જુના ગીત ને બતાવેલ તું રીલોન્ચ કરે બધા નવા નવા ગીતમાં જ બ નાખે
હા અને સંગીત સાંભળવાથી તો આપણો સ્ટ્રેસ તો દૂર થાય જ છે હું તો સવારે ઉઠીને જ પેલા જ શું કે ગીતો લગાડી દઉં છું જેથી મારું કામ પણ ફટાફટ થઈ જાય અને મારું મન મન પણ શાંત ર
સાચી વાત મને બી પોવા મે સાંભળવાનું આમ લાગે કે કો
હમ બોલો આ તો એક ખબર તમને મ્યુઝિક થેરેપી જેવું કામ કરે છે આપણા શરીરમાં
સાચી વાત
હમ ડોક્ટર પણ એ નહી સલા હા
ના ના ડોક્ટરી ક થોડો રમાયા આમ લગે મગજ સહી રહે તો એમ લાગે કે બધું ું સારું આન લાગે
હા હમ હા મેડિટેશન માટે પણ મ્યુઝિક ખુબ સારું કામ કરે છે
સાચી વાત કીધ કોનો સાંભળે તો અલગ જ કઈ મન ભી આપણ સંતુષ્ટ જય નિમ લાગે
મારી તો છોકરી છે ને એ તો એક તો સોંગ લગાડીને જ કઈ ના કઈ ભણવાનું કામ કરે છે કા તો કઈક એક્ટિવિટી કરતી હોય તો એવી રીતે જ કરે છે એનાથી એનું મન બેમાર રહે છે મ્યુઝિક છે
હમ
હમ હા અને સંગીત અ સાંભળવાથી કામ કરવામાં પણ આપડણે કેટલું ફૂતફૂર્તિ મળી જાય છે નહી કે સોંગ વાગતા હોય તો આપણે કેમ ફટાફટ ફટાફટ કામ કરી લઈએ છે
હમ એી તો છે
હમ અને યોગ્ય રીતે અને મર્યાદામાં સંગીત સાંભળવાથી છે ને જીવન વધુ આપણું સારું બની જાય છે અમ ચાલો તમારી જોડે વાત કરીને મને ખુબ સરસ લાગ્યું
સાચી વાત કીધું આપણા મન બી આમ મન ી મેડા થોડુંક
હા એજ એજ છે ને આવ
હછ